તો આરો અવાજ તમને?
હા, આવી રહ્યો છે, તમને આવી રહ્યો છે?
હા, આવી રહ્યો છે, શું ચાલી રહ્યું છે હમણાં?
કઈ ની વરસાદ ચાલી રહ્યો છે, તમે કી તે પ્રમાણે હવે
બરોબર છે, હમણાં તો હું હમણાં ફરવા જવાનો છું. આ છે, અમારા ગામના નજીક વિલ્સન હિલ આવેલું છે, પછી આ બીજું કયુ મોટીપૂર આવેલુ છે, મોટી અ વાંધણા આવેલું છે, એ સાઈડ બધુ ફરવા અને એના પહેલા હું આ સૌરાષ્ટ્રને ફરી આયવો હતો, સૌરાષ્ટ્રમાં ઘણી બધી મજા આવી હતી, ઈનુ હમણાં ડાંગમાં જવાનું છુ, કારણ એ જ છે કે તો વરસાદ આવી રહ્યો છે, એટલે વરસાદમાં ફરવાની મજા જ કઈ અલગ અને મારા ગામના નજીક એક કરોડ ત્યાં હું ગયા વર્ષે ગયો હતો, ત્યાં ખુબ મજા આવી હતી અને ત્યાં હું ખીચડી બનાઈ હતી. ત્યાર પછી ત્યાં બધી બધા સાથે મળીને ખાધી હતી ને એવું બધા કાર્યોમાં મે એક્ટિવિટીસ કરી હતી, નલ્લી મોટી ટીવીટી, એમાં અમને ઘણી મજા આઈ તી તમે સાથે આવ્યા હતા કે નઈ મને યાદ નથી પરંતુ આગળ શું તમે ગયા હતા?
તમારી વાત એકદમ બરાબર છે. થઈ ગઉતા ખુબ મજા આવી હતી અમે પણ આવ્યા હતા, જેથી તમે કીધું તે પ્રમાણે ત્યા આપડે ખીચડી બનાવી હતી, પી ને ઘણી બધી મજાઓ પણ કરી હતી. ત્યાં ઘણી ફરવાની મજા આવે છે, હમણાં ડાંગમાં તમે કીધુ તે પ્રમાણે એટલો બધો વરસાદ ચાલી રહ્યો છે, તેથી તમે ત્યાંનું મનમોહક રશ્ય એટલું બધું સારું થઈ ગયું છે, ફોટા પાડવાની અને એવી બધી મજાઓ આવી રહી, જેથી કરીન ઘણા બધા લોકો ફક્ત ડાંગમાં ફોટા પાડવાઓ અને ફરવા માટેને એવું બધું જાય છે, ત્યાંનો મનોહર ચિત્ર જોવા માટે ત્યાં જાય છે. જેથી કરીને આપણે પણ એવી બધી એક્ટિવિટીમાં આગળ આવવું જોઈએ, અને આપણે શું ફરવા જવું જોઈએ. જેથી કરીન આપણે આ વખતે પણ પ્લેન બનાવીશું કે, આપણે ઘણી જગ્યાએ જઈ શકીએ, જેથી કરીને આપણે સવારે જલ્દી જઈએ તો આપણે જલ્દી પહોંચીશું, ને ઘણી બધી જગ્યાઓએ આપણે ફરી શકશું, જેથી કરીને આપણે એટલી બધી જગ્યાએ ફરી શકીશું ને મજા માણી શકુ, તે માટે આપણે એક જલ્દી જવું પડે છે, અને હમણાં હાલમાં ડાંગમાં એટલો વરસાદ આવી રહ્યો છે કે, નદીઓ તો ઉભરાઈ ગઈ છે. એને બધાના ઘેરોમાં પણ પાણી ભરાઈ રહ્યું છે, અને તા એટલી બધી અમણાં હરિયાલી થઈ ગઈ હશે કે, જેથી કરીન ત્યાં ફ રવાની પણ મજા આવશે, જેથી કરીન આપણને ત્યાં જવાની પણ મજા આવશે, તમે શું કેવો છો?
હા, સાચી વાત છે. એમ તો આપડે ફરતા જ રેહવું જોઈએ, જેમ કે તમે જાણો જ છો કે હમણાં તો આ ઘણી બધી જગ્યા પાણી આવી રહ્યું છે. હમ્મ પાણીની સાથે સાથે આપડે મકાઈની એવી પણ વસ્તુ ઘણી બધી વેચાવાની ચાલુ થ થઈ ગઈ છે. ને વરસાદની સિઝનમાં મકાઈ એ રીતે ખાવાની મજા જ કઈ અલગ આવે છે. ઓર એક ગામ છે, નાભઈ કરીને ગામ છે, પેઢવી ગામ, ભેરવી ગામ તો ભેરવી ગામમાં આ મ કાઈ મળે છે, ત્યાં બહુ સાઇ મકાઈઓ મળે છે. ધાનનુ મકાઈ નો ટેસ્ટ તમે એકવાર ખાવો તો બીજી ઘરની પણ મકાઈ તમને ના ભાવ એવો ટેસ્ટ મળે છે. એટલે ઘણી બ તી વસ્તુ જેમ કે હવે તમે જાણોજ છોકે આ જે છે આ સમ અહી હું કેવું ભજીયા છે, કાંદા ના ભજીયા, મેથી ના ભજીયા, ગોટા વડા એ બધી વસ્તુઓ આપડણે બનાવી જોઈએ, વરસાદની સિઝન માં ને ચાય જોડે ખાવી જોઈએ. તે આપણને સારું થાય અને વરસાદના સિજન છે એટલે વરસાદમાં થોડુંક પીલાવુ પણ જોઈએ, જેથી તમને જે ચામડીના રોગો છે તે પણ ના થાય અને તમે સુરક્ષિત રીતે રહી શકો છો. આ તમારું શું એમા માનવું? આપડે ફરવું જોઈએ કે ની ફરવું?
હમ્મ તમારી વાત એકદમ બરાબર છે, કે આપણે બધું મનોહર સ્થળો પર અને નવા નવા જે છે હમણાં સાપુતારો છે, વિલ્સન હીલ છે, અને કોરવાડ છે, છે કારણ કે હમણાં ત્યાં ઘણા બધા ધોધો એક્ટિવ થઈ ગયા છે. કારણ કે હમણા હાલમાં જ બે દિવસ મે એટલો બધો વરસાદ આવ્યો છે કે જેથી કરીને આપણે એટલો બધો વરસાદ આવી ગયો છે કે ત્યાં એટલું મનોહર દ્રશ્ય થઈ ગયું છે, જેથી કરીને આપણે ત્યાં ફરવા જવું જોઈએ. જેથી કરીને આપણને ક્યાં જવાની મજા પણ આવે, અને આપણે જો ગ્રુપમાં જઈએ તો ત્યાં આપણે બધું જોમવાનું બનાવવાની સેફ્ટી લઈને જવું જોઈએ જેથી કર આપને ત્યા જમવાની મજા આવે અને, અને આ પણને ત્યાં એટલી બધી મજા આવે છે, કારણ કે ત્યાં એટલો બધો ધોધો છે જેથી કરીને ત્યાં આપણને નહવાની પણ બહુ મજા આવે છે. પણે હમણાં ધોધ ડાંગમાં તો તમે જોય હોતે પ્રમાણે એટલા બધા ધોધો છે શંકર ધોધો અને એવા બધા ધોધો પણ આવીયા શે, જેથી કરીને આપણે ત્યાં ફરવા જોવાની અને અલગ જ મજા આવી શકે છે, જેથી કરીને આપણે આવા બધા જગ્યાએ ફર તા રહેવું જોઈએ, અને આપણે ફરવા જોઈએ તો બધા મિત્રો સાથે જવું જોઈએ જે થી કરીને આપણને પણ ઘણી બધી મજાઓ આવે, તમે શું કેવો છો એ બાબતે?
હા સાચી વાત, હમણાં તો તમે કીધું તેમ હવે બધું આપડું લીધે અને મે તો જાણુજ છુ, એમાં વરસાદની સિઝન આવે ને એટલે મને એક વસ્તુ ખાવાની બહુ મન થાય છે, તમે જાણો છો એમ તો જો કે અ ઘણા લોકો નોનવેજ ના ખાય હમણાં નોનવેજના વિરોધી પણ છે. પરંતુ હું મારી હેલ્થ પૂરતું હું તો ખાઉ છું. મને ડોક્ટરે પણ કીધું છે એટલા માટે હું ખાઉં છું અને વરસાદની સીઝન આવે એટલે એમાં મામણા તો ખાસ ખાવા જ જોઈએ. મામણાં એક તો તમને પ્રોટીન મળી રહે અને ગરમી મળે અને સાથે સાથે એક પણ હા જોઈએ એક મા તમારે ગરમી નું પ્રમાણ વધારે હોય ને સાત ટકા જેવું પ્રોટીન મળી રહે છે. પ્રોટીન એ તમારી મસલ્સ ને રિકવર કરે છે. જે તમારી મસલ્સ ફાટી ગઈ હોય જે કઈ પણ હોય તેની ઇન્જરીને રિકવર કરે છે એટલે આપડે એગ છે પછી ચિકન છે એવું બધી ખા તું રેતુ છે. બીજી બધી વસ્તુ ના ખાવી છે પરંતુ ચિકન તમે ખાઈ શકો છો. એનાથી તમારે હેલ્થને કઈ નુકસાન થતું નથી. અમુક ટાઈમે નુકસાન થાય છે. જે સ્ત્રીઓ છે એ લોકોને નુકસાન થાય છે. પરંતુ આપણા મેન્સ લોકો છે તે લોકોને નુકસાન નથી થતું તમે શું ખાવ છો.
અરે નથી અમે નથી ખાધા. અમે તો પનીર ખાઈએ તેમાં પણ ઘણું બધું પ્રોટીન મળે છે તમે કીધું તે પ્રમાણે તે મસલ્સને ઘણું બધું ઉપયોગી છે જેથી કરીને ચિકન ખાવું જોઈએ તમારી વાત બરાબર છે. પરંતુ હમણાં કેટલા લોકો પ્યોર વેજ હોય છે પનીર ખાઈને પોતાની કેલરી મેન્ટેન કરી રાખી કરીને બધું ખાવાથી આપણને. મળી શકે છે મારું માનવું છે એટલે આપણે ગમે તે વસ્તુ ખાતા રહેવું જોઈએ આપણે જો વધારે પતું ખાઈએ છે તો આપણને એટલી કેલેરી પણ મળે છે કે અમુક વસ્તુ વધારે પૂરત ખાવાથી જેમ કે પનીર છે અને એવી બધી ઘણી બધી વસ્તુઓ છે જે ને ઘણી બધી પ્રોટીન મળી શકે જેથી કરીને આપણે એટલું બધું ચિકન ના ખાઈએ તો પણ આપણને કશો વાંધો આવતો નથી. અને આપડી બોડીમાં એટલો પેટમા રહેતો નથી અને આપણને ઘણી બધી ઉપયોગી બી બની શકે છે જેથી કરીને આપણે જે ખાઈએ છીએ તે આપણા માટે ઘણું સારું કે કઠોળ ખાવું જોઈએ સાત શાકભાજીઓ વધારે પૂરતી ખાવી અને બારનું ઓછું ખાવું જોઈએ અને ઘરનું જે આપડે વધારે ને તે આપણા હેલ્થ માટે પણ એકદમ સારું કેહવાય છે. અને આપડે જો ખાવામાં કઠોળ વધારે પૂરલા ખાય ટાઈમ આપણે કઠોર ખાઈએ છી તો આપણા માટે ખૂબ જ સારું કહેવાય આપણને કાંઈ પણ ન થાય. તમે શું કેવો છો એ બાબતે.
હા સાચી વાત છે તમે કીધું એમ પનીરમાં પણ પ્રોટીન આવે છે. પરંતુ પનીરમાં પ્રોટીન આવે છે એમાં તો ઘણવા જાય પનીર એ દૂધ ના આઈટમ મિલ્ક પ્રોડક્ટ થી બનેલી હોય છે બરોબર છે. એટલે એમાં પ્રોટીન તો આવે છે પણ એની સાથે સાથે ફેટ પણ આવે છે. પરંતુ આ જે લોકોને જીમમાં જાય છે એ લોકોને માટે ફેટ ઉપયોગી નથી. અને ફેટ વધવાથી આપુનને સ્ટોક ના કારણ પછી અ વેન બ્લોક થવાના કારણ એ બધી વસ્તુઓ નો સામનો કરવો પડે છે. એના કારણ કે આપણે ફેટી વસ્તુ ઓછી ખાવી જોઈએ ભલે પનીર ખાવું જોઈએ ના નથી. પરંતુ એના અમુક પેલા પ્રમાણે જ ખાવુ જોઈએ એના માપ પ્રમાણે જ ખાવુ જોઈએ. હવે તમે અઢીસો ગ્રામ પનીર ખાધું એ તમારા માટે સારું ગણાય છે. તમારા શરીર પ્રમાણે પણ પનીર નું પણ એક માપ છે કે તમારે બોડી વેટ પ્રમાણે કાઉન્ટ કરીને ખાવું જોઈએ એ તમને નુકસાન ન થાય અને જો નુકસાન થશે જો તમને આગળ જતા બઉ તકલીફો નો સામનો કરવા પડે હતા એક ઓઇલી ખાવાનું ના ખાવુ જોઈએ આપડે. તમારે શું માનવું.
હા તમારી વાત એકદમ બરાબર છે પણ તમે જોયું હશે હમણાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે હમણા ઘણા લોકો ભજીયાએવુ ખાય છે. શું પીવા જાય છે તમે જાવ છો કેમ હમણાં હાલમાં કેવું અમે કાલે જ અમે બારનું ન ખાવા ગયા હતા જેમાં હમણાં વરસાદમાં ચાઇનીઝ છે પછી એવી બધી ઘણી બધી વસ્તુઓ છે સૂપ છે અને ભજીિયાઓ છે ભા સાથે ભ ખા તો અલગ જ મજા આવે છે તમે જણવાનીધી કરીને પણમ અમે કહીએ તો હમણાં મકાઈ જે છે જે વરસાદમાં ઘણી બધી ચાલી રહી છે જેથી કરીને ઘણા બધા લોકો મકાઈ ના સ્ટોલો પણ લગાવી રહ્યા છે. જે ખાવા માટે ઘણા બધા લોકો આવે પણ છે. ત્યાં આપણે બી ખાવા જવું જોઈએ અને હ સૂપી અંત તમે કીધું તે પ્રમાણે અલગ જ મજા આવે છે જેથી કરીનેણાં ઘણા બધા ચઇનીઝ લવરો ફક્ત સૂપ પીવા માટે જો હમણાં વરસાદની મોસમ છે એટલે ગરમા ગરમ સૂપ પીવાની એક અલગ જ મજા હોય છે. જેથી કરીને સુપ પીવાનું હમણાં એક અલગ ટ્રેન્ડ ચાલી રહ્યું છે તો પીવાની ઘણી મજા પણ આવે. જેથી કરીને આપણે પણ સુપ પીવા જવું જોઈએ અને એની મજા માણવી જોઈએ. જેણા વરસાદ ન ગોળા બધાના ઘરે બને છે લોકો જાય સાથે તો ખાય છે પણ સુ પીવાને ગરમ ગરમ સૂપ પીવાનું ઘણું બધું આપણા માટે સારું રહે છે ઠંડીના મોસમાં સ પીવાનુંય ખુબ જ સારું રહે છે તમે શું કેહો છો
હા સાચી વાત છે ઠંડીમાં ઠંડીના સીઝનમાં વેજ સૂપ ખાસ પીવું જોઈએ અને મે તો એક જગ્યા સાંભળી છે ખેરકામ કરીને ગામ છે ત્યાં અલકોમોલ ચાઇનીઝ કરીને દુકાન છે ત્યાં એટલું ભારે સૂપ બનાવે છે ને તમે ત્યાંનું સૂપ પીવો ને તો તમને દસ પર પીવાનું મન થાય એવું સુપ બનાવે છે એટ એવી જગ્યાએ આપડે સુપ ને એવું બધું ટ્રાય કરતું રહેવા જોઈએ અને એવી જ બધી વસ્તુ આગળ જતા પણ આપણને મદદ બની શકે જો આપડે ગરમ વસ્તુમાં જમણા ચોમાસાની સીઝન- - એટલે આપણે ગરમ વસ્તુ જ ખાવી જોઈએ અને ઠંડી વસ્તુ- - જો ઠંડી વસ્તુ ખાશું તો આપણને ઠંડી લાગશે ઠંડી લાગશે તો આપણને ટાવ ભરાશે- - તબર હશે તો આપણને શરદી થશે શરદી થવાના કારણથી આપણું- - આપને કઈક ખાવાનું મન નહી થાય કઈ કામ કરવાનું મન નહી થ- - અને એનાથી આપણને ઘણી બધી પ્રોબ્લેમોનોો સામનો કરવો પડશે અને આપડણે કઈ કામ કરતા હએ તો- - એમાં ભી દુવિધા આવી શકે છે એવું પણ બની શકે છે જેથી આપણે- - અમુક વસ્તુ નેાળી પણ જોઈએ ને અમુક વસ્તુ ખાઈ પણ જોઈએ તમને ગીુંમ- - તમારે પનીર ખાસ ખાવું જોઈએ અને તે પણ એકદમ- - જે હોય છે અંગારા પર શીકીને ખાવું જાય છે- - એ મામણા ને શીખે તે રીતે શીખીને ખાવું જોઈએ તમાર શું માનવું?
તમારી વાત એકદમ બરાબર છે કે શરદીના મોસમમાં આપણે એવી બધી વસ્તુ ખાતા રહેવવી જોઈએ જેથી કરીને આપણેમાં- - પણ એ બધી એવી તકલીફો ના આવે કારણ કે હમણાં જોુઓ ને ઠંડી ન મોસમ છે જેથી કરીને- - આપ તેમાં ઠંડુ પાણી છે પછી કોલ્ડ્રિંકસ છે નેર ગમે તે પી લઈએ તો આપણને- - શદી- - થઈ જાય છે શરદી વધી વધ જાય તો આપણને તાવ પણ થઈ શકે છે જેથી કરીને આપણે એવું ગરમ ગરમ વસ્તુ- - તો બ છે હમણાં હાલમાં ચાય ગણી પીવી છે. અને સૂપ તો આપણે પીવું જ જોઈએ જેથી કરીને આપને ઠંડીમાં કોઈ અહેસાસ ના થાય અને જો આપડે- - પનાઈ ગયા હોય તો આપણે એક કપ ચાતો કેવી- - જો કારણ કે ઠંડી પકડી લઈ છે હમણાં વધારે પડતી અને પછી આપને તાવ ભરાવાનો- - જોખમ ખુબ વધી જાય છે બેથી કરીને આપડણે દવાખાને જવું પડે છે આપણા ઘણા દિવસ- - આપણે ઘરે બેસી રહેવું પડે જેથી ક આપણે એવું બધું વસ્તુ ચાઢવું જોઈએ અને આપણે ઘરે જ બેસી રહેવું જોઈએ. ઘણું બહાર ફરવું ના જોઈએ જેથી કારણે આપણને ઠંડી લાગી જાય ને આપણને તાવક જોવાનું- - કરી દાય જેથી કરીને આપણે ઘરમાં બેસી ર એટલું સારું કહેવાય છે કારણ કે- - તમે કીધું કે પ્રમાણે સૂપની સીઝન ચાલી રહ્યું છે ઘણા લોકો ફક્ત સૂપ પીવા માટે બહાર- - છે તે ઘણી બધી મજાનો વિષય પણ છે- - આપણે પણ એવું બધું સૂપ નેબડું પીતા રહેવું જોએ અને કાર કરતા રહેવું જો તમે શું કેવો છો?
હા સાચી વાત છે હમણાં ઘણા લોકો નીકળે જ છે ને તમે જીધમ આપડે- - વરસાદની સિઝન ચાલી રહી છે એટલે આપ બહાર તો ના જ નીકળવું જો ને બહાર નીકળો તો પણ- - આપણે મજા મારવા નીકળએ છીએ એટલે કોઈ- - પર તો આપડણે ચાલે પીલાઈ જાયએ એ મા ચા ચાલે અને તમે કેધ ચા પીવી જોઈએ પરંતુ એ- - ખાંડ વાળી ના પીવી જોઈએ કે સ્પેશિયલ ગોળ વાળી પીવી જોઈએ ખાંડ વાડી માં- - સુગર આવે છે અને સુગર વધારે પડતું લેવાથી તમને ડાયાબિટીસ ની બીમારી થવાનો ચાન્સ વધી જાય છે. અને ડાયાબિટીસની જો એક વાર બીમારી લાગી ગઈ- - તમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં તમારે બધી- - હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે અને એવી બધી ઘણી બધી સમસ્યાઓનો- - ચાન્સ વધી જાય છે બેથી તમારે આ બધી- - સમસ્યા થી જો બહાર નીકળવું હોય તો તમારે આ બધું- - ના કરવું જોઈએ ને ચા પીવી જોઈએ ના નથી પરંતુ- - એકદમ ગોળ વાળી જ પીવી છે શુદ્ધ જે- - ગોડ હોય એમાં નખ- - નો મિલાવટ નહી થાય એવા જ ગોળ થી ચા પીવી જોઈએને મેં તો- - એવી પી અને વચ્ચે તો મેં છોડી પણ દીધી હતી પરંતુ હવે કોઈક વાર હું પી નાખું છું. અને ખાસ કરીને હું કોફી પીવ છું કોફીમાં કેફિન હોય છે જેથી મને ઊંઘ ના આવે અને થાક- - ના લગે અને પાવડ એક તો મળતો રહે છે હું પણ કોફી પણ- - પાણી સાથે પીવું છું એટલે મને વધારે પડતો પાવર મળે છે તમે શું જાણો છો આના વિશે? ‌
હા તમે કીધું તે માટે હમણાં ઘણું બધા લોકો કોફી બી છે અને એ બધી ઘણી બધી- - પ્રોટીનને લગતી વસ્તુઓ પણ પી છે જેથી કરીને તે લોકોને પ્રોટીન મળી શકે અને- - ઠંડીના મોસમાં ઘણું બું સારું કહેવાય છે જે કરીને આપણે શ સુપ પીવું જોઈએ. ઘણા બધા લોકો હમણાં મકાઈ ખાવા માટે એવું બધું જાય છે તે વચનનો વિષય છે કે? કરીને આપણને પણ આપણે પણ જવું જોઈએ હમણાં આપણા અહીં હાલમાં જ હમણાં નવી દુકાન ઓપન થઈ ગઈ છે જેથી કરીને હણાં ઘણી બધી મકાઈઓ અને માહિતી પણ આવી છે એમાં ઘણી બધી લોકો મકાઈ વેચી રહ્યા છે અને ઘણા બધા લોકો ખાવા પણ જઈ રહ્યા છે તે હમણાં વરસાદના મોસમમાં ગરમ ગરમ પાણી ની ઘણી બધી મજા પણ આવે છે જેથી કરીને લોકો ફક્ત ત્યાં મકાઈ ખાવાની મ ની બેલ ખાવા માટે ઘણા બધા આગળ જઈ રહ્યા છે. લોકો ડરરોજ મકાઈ ખાવા પણ જાય છે મકાઈની પ્રાઇસ પણ ઘણી બધી ઓ છે જેથી તે લોકો કઈ પણ એવી તકલીફ